હલો
હા બોલો બોલો
કેમ છો મજામાં?
હા બસ મજામાં તમે બોલો.
બસ મેં પણ મજામાં. બસ આતો વી વિચાર આયો કે બેઠી હતીથી તેવું થયુ કે તમને ફોન કરું. અને આજે બહુ મહત્વની વાત તમને કહેવાની હતી ખેડૂત અને ખે તે વિશે થોડી વાત કરવી તી એટલે પછી ફોન કર્યો
હા, બોલો બોલો
હા એ ખેતી અને ખેડૂત આપણા જીવનમાં કેટલું મહત્વનું હોય છે
હા સાચી વાત આમ જો એક ખેડૂત દિવસમાં પણ કામ કરવાનું બંધ કરી દે તો સમગ્ર સમાજનું જીવન આમ મુશ્કેલમાં મુકાઈ જતું હોય છે
હા આપડા આપડા જે થાળીમાં રોટલી આવે છે એ કોઈ ફેક્ટરી માંથી તો બનતી નથી
હા, સાચી વાત છે
એ ધ તાપ તડકામાં કામ કરીને મજૂરી કરીને ખેડૂતો પરસેવો ઉપાડીને કામ કરતા હોય છે
હા અને રોટલી જ નહી આપણે જોઈએ તો શાકભાજી ફળ દૂધ અને અનાજ આવે એ બધું જ આમ ખેડૂત પોતાની મહેનત ઘણી જ મહેનત કરીને પરસેવા પાડીને ઉગાડતો હોય છે અનાજ
હા, એજ ને એટલે જો એજ કામ કરવાનું બંધ કરી દે તો પછી આપણા દેશનું શું થાય પછી આપણને જમવાનું ફાફા પડી જાય પછી દરેક વસ્તુ ના ભાવ વધી જાય મોંઘવારી છે ચોથા આસમાને ચડી જાય એની ઘણી બધી નકારાત્મક અથરો થાય
હા, એ તો સાચી વાત કીધી તમે અને આપડો ભારત તો એક આમ કૃષિ પ્રધાન દેશ છે દેશની આમ મોટી ભાગે વસ્તુ તે આજે પણ ખેતી સાથે જોડાયેલી છે અને ખેતી માત્ર એક બિઝનેસ નહી પણ આપડી ભારતની જે સંસ્કૃતિ, અર્થવ્યવસ્થા અને જે જીવન શૈલી છે એનો મહત્વપૂર્ણ આધાર છે
બરાબર હા, એ તમે એકદમ સાચી વાત કીધી છે
હા
આપડા ભારતમાં સૌથી વધારે કામ વલભ વધારે જો એના પર દેશ ચાલતો હોય તો ખેતી પર જ ચાલતો હોય, તમે કીધું સિત્તેર ટકા અ વ વસ્તી ખેતી કરે છે એટલે આપડું અર્થતંત્ર એના પર ચાલતું હોય છે
હા અને, ખેતી હા બોલો બોલો
એ જ આપણી અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર સ્તંભ ખેતી કહેવાય એમ આજે પણ દેશની અડધાથી વધુ વસ્તી પ્રત્યક્ષ કે પર પરોક્ષ રીતે ખેતી સાથે જોડાયેલા હોય છે
હા, એ તો સાચી વાત છે તમે ઘણી સાચી વાત અને ખેડૂત પણ આમ પોતાની મહેનત થી ખાલી એક પોતાનું જે પરિવાર છે એનું જ ભોજન અ પરિવારનું એ એ ન‌ઈ કરતો એ સમગ્ર દેશનું પેટ ભરતો હોય છે.
હા. એકદમ એકદમ. એટલે જ તો ખેડુતને આપણે જગનો તાત કહેવાય. એટલે આખી દુનિયાએ એને એ નામ આપ્યું છે. એટલે આખી દુનિયાનો પિતા કહી શકીએ આપણે ખેડુતને. કારણ કે, દુનિયામાં ગમે તેટલી મંદી આવે ઉદ્યોગો બંધ થઈ જાય પણ માણસ ખાધા વગર જીવી શકતો નથી. ડોક્ટર, અન્જિનિયર, વકીલ કે ઉદ્યોગપતિ બધાને જ દિવસમાં ત્રણવાર અનાજની જરૂર પડે જ છે. અને આ અનાજ પૂરું પાડવાનું ભગીરથ કાર્ય આપણો ખેડુત કરે છે.
હા. એતો સાચી વાત કીધી. અને ખેતીનું પણ ઘણું મહત્વ છે. ખેતી વિના અમોમાનવ જીવનની કલ્પના કરવી આપણે મુશ્કેલ જ છે.
હા‌ એતો તમે એક સાચી જ વાત કીધી છે.
હા. ખેતી આપણને આમ અનાજ, ફળ, શાકભાજી, કપાસ બીજી અન્ય ઘણી આપણા જીવનશૈલીની જે મહત્વપૂણ ખાદ્ય પદાર્થો છે. એ બધું પૂરું પાડતું હોય છે ખેતી દ્વારા.
હા. એટલે ખાલી જમીન આપણા માટે માટી નથી. એ આપડે એને માતા કહીએ છે. નવરાત્રી હોય, અખાત્રીસ કે મકરસક્રાંતિ. આ બધાં મોટાભાગના તહેવારો જે છે ને પાકની નળ લણણી અને ખેતીની ઋતુઓ સાથે જ જોડાયેલા છે. એટલે ખેતી આપણી ઓળખ છે. અને ગોરગૌરવ પણ કહેવાય એમ.
હા. સાચી વાત કીધી. ખેતીનું આપણે પ્રાચીનથી આપણેે જોઈએ આ ઘણાં જૂનાસમયથી ઘણું જ મહત્ત્વ છે. આપણા જીવનમાં અને આખા દેશમાં. પણ ખેતીમાં કેવું કે, અમુક આપણેે સમસ્યાઓ અને પડકારોનો પણ સામનો કર ક કરવો પડતો હોય છે. અમુકવાર તો હાલ તમે જુઓ તો વરસાદનું નિયમિત નથી. ક્યારેક વરસાદ વધારે પડી જાય તો ક્યારેક ઓછો પડી જાય. એના લીધે પાકમાં નુકસાન પણ જતું હોય છે. પછી આપણેે દુષ્કાળ અને પૂર પછી પાકમાં જ જીવાતો અને રોગો આપણે જોતા જ હોઈએ છીએ કે આખો પાક એ લોકો બગાડી દેતા હોય છે.
હા. એ ખેડુતની આખા વર્ષની મહેનત પર પાણી ફેરવી દે.
હા. એ તો ઘણી સાચી વાત કીધી તમે. અને ઉત્પાદનનું આમ યોગ્ય ભાવનો અભાવ કેમ કે અમુકવાર કેવું કે એક જો તમે બજારમાં વેચવા જાવ તો અમુક વાર ઘણો વધારે ભાવ હોય અને અમુક વાર ઘણો જ ઓછો ભાવ હોય એટલે એ યોગ્ય રીતે એ લોકોને ભાવ નહી મળતો. પછી મોંઘા ખાતર અને બિયારણ પછી પાણીની અ અછત સર્જાતી હોય અને જે આબોહવામાં હાલ પરિવર્તનને અસરો દે ખાઈ રહી છે આપણે એટલે એની પર ખે ખેતી પર ઘણી સમસ્યા ઉત્પન્ન થતી હોય છે.
હા અને આટલી બધી મહેનત કરવા છતાં ખેડુત રાત દિવસ એક કરીને પાક પકવે છે. અને તેનો પૂરતો ભાવ મળતો નથી એનું કારણ કે વચ્ચે ત્યા જે હોય વચ્ચેના એ એ ભખાઈ જાય છે એમના પૈસા અને એન એ જે વચેટીઓ કમાઈ જાય અને જગતનો તાજ જે છે એ દેવાના ડુંગર નીચે દબાઈ જાય એટલે ખેડૂત દેવામાં વધારે ઉતરતો જાય છે. એટલે એને આટલી બધી મહેનત કરવા છતાં પણ એમનું ફળ મળતું નથી
હા અને આપડણે હાલ જોઈએ તો ઘણી આધુનિક ખેતી પણ નવી નવી ટેકનોલોજી દ્વારા કરતા. ગયા છે ટ્રેક્ટર લઈ લો આધુનિક મશીનો લઈ લો પછી ડ્રીપ્સ નીચાય સ્પ્રિકલર નીચાય સુધારેલા નવા બિયારણ અને મોબાઈલ દ્વારા આપડે હવા માન ની માહિતી પણ જાણી શકતા હોઈએ છે. અને અમે તો એક વાર ક્યાંક અહીયાં એક્ઝિબિશન હતું. ત્યાં જોયું હતું કે ડ્રોન દ્વારા પણ પાકનું નિરીક્ષણ કરતા હોય છે. અને જે ખાતર આવે એન અ સ ટ્રેડ કરતા હોય છે.
હા દવા નો છંટકાવ કરે. સોઈલ હેલ્થ કાર્ડ જેવી સુવિધાઓ પણ ખેતી સરળ બનાવી શકે છે.
હા
હ પછી ખેતીની સાથે એક પૂરક ઉદ્યોગ પણ જોડાયેલો હોય છે. જેમ કે ખેતીની સાથે પશુપાલન ડેરી ઉદ્યોગ અને મધમાખી ઉછેર જેવા વ્યવસાયો ખેત ખેડૂતોની આવક બમણી કરે કરી દે છે. કારણ કે એ લોકો એની જોડે જોડે એ પણ વસ્તુઓ કરતા હોય છે. પછી લોકો ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતી વધારે કરતા હોય અત્યારે જેમ કે કારણ કે રસાયણોથી રાસાયણિક ખાતરો થી જે છે ને જમીન ની ફળદ્રુપતા ઘટવા લાગે છે. તો હવે એ લોકો એ ઓર્ગેનિક ખાત ખાતર ઉપયોગ કરે જેમ કે છાણીયુ ખાતર છે. અળસિયા નું ખાતર છે. જેને લીધે છે ને અ જમીન ની ફળદ્રુપતા સારી રે અને પ્રાકૃતિક ખેતીનું ચલણ વધારે સારું એની પાકમાં વધારો કરે છે. એવી રીતે
હા એ તો સાચી વાત છે. અને આમ કહીએ તો જૈવિક ખેતી નું પણ ઘણું મહત્વ છે. જૈવિક ખેતી થી ઘણા ફાયદા થતા હોય છે. આપણને કે આપડી જમીનની જે ફળદ્રુપતા છે એ જળવાઈ રહેે. પછી રાસાયણિક ખાતરો ના લીધે જે જમીનનું પ્રદુષણ થાય. એ ના થાય આપણા સ્વાસ્થ્ય માટે વધુ સુરક્ષિત ખોરાક મળી રહે કારણકે તમે અ જેવી ખેતી જુઓ તો એમાં ઘણા રસાયણો નો ઉપયોગ થતો હોયને આગળ આપડે સ્વાસ્થ્ય માટે હાનિકારક બનતું હોય છે. અને પર્યાવરણનું રક્ષણ પણ થતું હોય છે જોડે જોડે
હા અને જે ખેતી કરતો ખેડૂત છે એનું જીવન તો ત્યાગ અને સમર્પણ પર ચાલતું હોય છે. જેમ કે શિયાળાની ગુલાબી ઠંડી હોય ત્યારે આપડણે રજાય ઓઢીને સૂતા હોય ત્યારે ર બાર વાગે ઉભા પાકને પાણી આપવા જતા તુ હોય છે અને ઉનાળામાં તાપ હોય. જયારે આપણે એસી માં કે પંખા નીચે બેસતા હોઈએ. ત્યારે ખેડૂત તડકામાં જઈને હળ ચલાવતો હોય છે કારણ કે જે સમયે જે વસ તુ એ લોકો કરવાની હોય એ ત્યારે જ કરતા હોય. પછી જયારે ચોમાસા ના વરસાદ હોય. ત્યારે લોકો ઘરમાં જ ઘરમાં હોય છે ત્યારે કાદવ કિચડમાં ઊભો રહીને ડાંગર રોપતો હોય છે. કારણ કે ડાંગર માટે તો વઅ વરસાદ અને પાણીની જરૂર પડતી જ હોય એટલે એને એજ ટાઈમે એ કામ કરવું પડતું હોય છે.
હા એ તો સાચી વાત કીધી તમે. એટલે આપણે નાગરિક જવાબદાર નાગરિક તરીકે પણ આપણી જે જવાબદારી છે નિભાવી જોઈએ. આપડે હાલ તો જો તો ઘણા લોકો અન્યનો બગાડ કરતા હોય છે વધારે એ આપણેે ના કરવો જોઈએ અને જે ખેડૂતોની મહેનત છે. એનો આદર કરવો જોઈએ. પછી પાણીનો વધારે બગાડ ના કરવો જોઈએ. અને ખેતી અને પર્યાવરણ વિશે આપણે આમ જાગૃતિ ફેલાવી જોઈએ. અને કૃષિ ક્ષેત્રમાં નવી ટેકનોલોજી અને સંશોધન ને આપણે પ્રોત્સાહન આપવું જોઈએ.
હા. એ તો તમે એકદમ સાચી વાત કીધી છે. થાળી માં જેટલું જોઈતું હોય, જેટલી ભૂખ હોય એટલી જ વસ્તુ લેવાય. અને જો આપણે બજારમાં જઈએ ત્યારે ગરીબ ખેડૂત શાકભાજી કે ફળ વેચવા બેઠો હોય ત્યારે તેની સાથે બે પાંચ રૂપિયા માટે રકઝક ના કરવી જોઈએ. આપણે એવું સમજવું જોઈએ કે મેની એની મહેનત ના જ પૈસા માંગે છે. તો આપણે એને આપી દેવા જોઈએ.
હા એ તો સાચી વાત કીધી તમે.
સારું-સારું. હવે આપણે પછી વાત કરીશું. તો અત્યારે મેં ફોન મૂકું.
હા, હા. વાંધો નહીં. પછી આપણેે કોક દિવસ વાત કરીશું.
હા. તમારી સાથે વાત કરીને સારું લાગ્યું.
હા. મને પણ. સારું-સારુંસ. ધ્યાન રાખજો.
હા તમે પણ.
હા.